હેલો.
એક જ મી હલો.
કેમ છો, હું મજામાં છું, તમે કેમ છો?
કેમ છો?
હું મજામાં જ છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું. હા આજે આપને ના અ આં- અ ખુબઅ અ અ રસપ્રસ વિષય પર વાત કરવાનું હતું. ટ્રેડિશનલ કપડા વિરુદ્ધ મોર્ડન- કપડા આ વિષય આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. તો કપડા ફક્ત શરીર ઢાક ઢાંકવા માટે નથી ત હોતા. પને આપની સંસ્કૃતિઓ વ્યક્તિત્વ અને વિચારો પણ દર્શાવે છે ને.
અ વાહ તો ખુબ જ- ખૂબ જ સરસ વિષય છે કપડાં ફક્ત શરીર ઢાંકવા માટે નથી અ આપની સં કૃતિ પરંપરા ઓ ગ અને તો વ્યક્તિ પણ દર્શાવે છે. હા બિલકુલ સાચું ભારત જેવા દેશમાં અલગ અલગ રાજ્યની અલગ અલગ- પરંપરા વિશે- ભૂષા છે અને તો ગુજરાતમાં- ચણિયાચોળી પછી- ધો અને તો ધોતીયા અને- પઘાડી પ્રસિદ્ધ છે મહારાષ્ટ્રમાં નવવારી સાડી પૈઠણી- ધોતર અને ફોટો પ્રસિદ્ધ છે. યુ-
હા કારણ કેવું છે કે- અ સૌર પ્રથમ ટ્રેડિશનલ કપડાં વિશે વાત કરીએ. કારણ ભારત એક વિવિધ સંસ્કૃતિ વાલો દેશ છે ને. તો અહી પ્રત્યેક રાજ્યના પોતાના પારંપરિક કપડા છે. મહારાષ્ટ્રમાં- મહિલાઓ સાડી- નવવાર ની સાડી પરી સલવાર કમીજ પહેરે છે. અને પુરુષ ધોતર પૈ કુર્તા પજા પાયજામા ફોર ફેટા પહેરે છે ગુજરાતમાં તો ચનિયા ચોળી કે- કેડીયું અને ધોતર પ્ર પ્રસિદ્ધ કરે છે ને. અને પંજાબમાં તો સુર દક્ષિણ ભારતમાં વષ- અને કેરળ કસાઉ કસઉ સાડી- પ્રસિદ્ધ છે ને બઉ એવા બઉ ઘણા- દેશમાં ઘણી અલગ અલગ ડિઝાઇન છે.
હા તો પછી જેમ કે- અ હા નવરાત્રી પછી દિવાળી- ગણેશ ઉત્સવ લગ્ન ગરબા અને બીજા ઉત્સવમાં પરં ગત કપડાંની સુંદરતા જોડી જ લાગે છે જેમ ક ઈ પરંપરારાગત કપડાં પહેરઆની તો આપને આપની સંસ્કૃતિની- સાથે જોડાયેલી રહે- છે નવા બાલકોને પણ આપની પરંપરાની માહિતી મળે જ છે.
કારણ કેવું છે કે એ ટ્રેડિશનલ કપડા પહેરવાથી આપણે આપની સંસ્કૃતિ સાથે જોડાયેલું અ રહીયએ નો તો તે આ લગ્ન પૂજા ધાર્મિક કાર્યક્રમ અને ખાસ અ ખાસ પ્રસંગ પારંપરિકઅ પારંપારિક કેમ છે કે પારંપરિક કપડા પહેરવાની મજા જ અલગ છે. હોય છે આ કપડાથી આપણી પરંપરા જીવંત રહે છે ને.
મારા માટે તો બીજી બીજા એ આધુનિક કપડાં પણ આજના જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે જેમ કે જીન્સ ટી શર્ટ શર્ટ ટ્રાઉઝર કુર્તી તી જેકેટ સ્પોર્ટ વેર અને તો હફિસ વેર રોજિદા જીવનમાં ખૂબ ઉપયોગી છે આ કપડાં આરામદાયક હોય છે અને તો સ્કૂલ કોલેજ ઓફિસ પ્રવાસ અને રોજના કામ માટે તો અનુકૂળ હોય જ છે ુ અધુન ફેશનમાં તો નવા રંગો ડિઝાઇન અને તો સ્ટાઈલ સતત આવતા જ રહે છે પછી જો કે ફેશન માટે મહેગા કપડાં ખરીદવા યોગ્ય નથી પણ કપડાં પસંદ કરતા સમયે આરામ અને તો ગુણવત્તા હવામાન અને તો પઈ પ્રસંગોનું ધ્યાન રાખવું અ જરૂરી છે જેમ કે ઉનાળામાં સૂટા કપડાં પછી અને તો શિયાળામાં ગરમ કપડાં પહેરવા જોઈએ જેમ કે સ્વચ્છ છે અને તો પછી વ્યવસ્થિત કપડાં પહેરવા પહેરવાથી આરોગ્ય સારું રહે છે અને તો પછી આત્મવિશ્વાસ પણ વધે જ છે
એકદમ બરાબર કારણ એવું છે કે આપણ જો પેલે ના તો આ આ ખાદીના કપડા પર પર્યાવરણ માટે પણ સારા માનવામાં આવે છે ને તો હવે મોડન કપડા વિશે વાત કરીએ આપને કારણ કું છે કે મોર્ડર્ન કપડા આજના સમયમાં જીન્સ ટી શર્ટ ટ્રાઉઝર ટપ શર્ટ હુડી જેકેટ સ્કોર્ટ ગાઉન અને સ્પોટ વેયર ખૂબ લોકપ્રિય થયા છે પછી પરી ક્રોપ ક્રોપ ુવાનું વા બધા છે યુવાનો અને બાળકો રોજિંદાજ જીવનમાં આવા તો ક કપડા પહેરવાનું પસંદ કરે છે ને
છે ને હા તો મારા માટે ભારતના ઘણા અ કારીગરો દિવસ રાત્ર મહેનત કરીને સુંદર કપડા તૈયાર કરે છે જેમ કે બાંધની પટોલા અ જારી કામ પછી કાચનું તો ભરત ભારત કામ પછી નહીં ભરત કામ પછી આને શું કેહે હાટ વાટ- નું પછી ખાદી અને સિલ્ક ઉદ્યોગ લાખો- લોકોને રોજગાર આપે છે જો આપને સ્થાનય અને તો પછી- કપડા ખરીદે તો કારો- કગીરીને પ્રોત્સાહન મળે છે અને આપની પરંપરા બી જીવંત રહે છે.
હા એકદમ સાચું કારણ મોર્ડર્ન કપડાનો મુખ્ય ફાયદો એ છે કે અ આરામદાયક હોય છે ઓફિસ કોલેજ પ્રવાસ શોપિંગ અને મિત્રો સાથે ફરવા માટે આ કેમ છે કે કપડા યોગ્ય હોય છે અને ઘણી વાર એમાં ચાલવું બસવું અને કામ કરવું સહજ બંને છે.
તો બીજી બાજુ એયમ કહીશ કે આજકાલ ફેશન ઇન્ડસ્ટ્રી ખૂબ તેજીથી વિકાસ કરી રહી છે અને તો દર વર્ષે કે નવા ડિઝાઇન રંગ કપડાં અને તો સ્ટાઇલ બજારમાં આવે છે ુવા વર્ગ આધુનિક ફેશન તરફ વધારે આકર્ષિત છે જે કે ફેશનમાં
હમ
નમે જરૂરત કરતાં વધારે ખર્ચ કરો યોગ્ય નથી. થી આ તો સદા સ્વચ્છ આરામદાયક અને પ્રસંગ કપડાં પસંદ કરવા જોઈએ
હા ફેશનનો ઉદગ દરબડ છે નવા ટ્રેન્ડ આવે છે ને તો સોશિયલ મીડિયા અને ફિલ્મોના- પ્રભાવતી લોકો નવી સ્ટાઈલ અપ અપનાવે છે પરંતુ ફેશનની પાછળ અંધ આંધળું અનુસાર કરવું યોગ નથી નાતો પ્રક વ્યક્તિએ પોતાના શરીર વય પ્રસંગોને આરામ અનુસાર કપડાં પસંદ કરવો જોઈએ. કારણ મોર્ડર્ન કપડાનો એક ગેરફાયદો એ પણ છે- કે ઘણા લોકો ફક્ત દેખાવ માટે મોઘા બ્ર્રેન્ડના કપડા દ આથી બિનજરૂરી ખર્ચ વધે છે ને તો ફાસ્ટ ફેશન કરવા કારણે પર્યાવરણ પર અ પણ ખરાબ અસર પડે છે કારણ કે ઘણા કપડા જલ્દી ફેકી દેવામાં આવે છે.
હા તો હું એનું- તે જીન્સ અને તો પછી ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ નેરુ જાકેટ પછી મોર્ડન સાડી સ્ટાઇલ અને તો ફ્યુજન ફૅશન ખૂબ લોકપ્રિય બને છે આથી સંસ્કૃતિ પણ અ જોવાય છે અને તો આધુનિકતા પણ અપનાવી શકે છે. પર્યાવરણ દૃષ્ટિએ પણ કપડાંની પસંદ મહત્ત્વની છે. તો વધારે કપડાં ખરીદવાની આદત અ કચરો વધે છે અને તો પર્યાવરણ પર અસર પડે છે તો એટલે જરૂરી હોય કે એટલા જ કપડાં ખરીદવા મારા ગુણવત્તા ના કપડાં વાપરાવામાં અને તો જૂના કપડાં અ જરૂરતમંદ લોકોને દાન કરવા જોઈએ.
કેવું છે કે આજકાલ ઘણા ફેશન ડિઝાઇનર ટ્રેડ ટ્રેડિશનલ અને મોર્ડન ર સ્ટાાઈલને વીક વિક્સ મિક્સ કરીને નવા ડિઝાઇન બનાવે છે ને તો ઈ ઈ તો વેસ્ટર્ન કપડા એનું સુંદર ઉદાહરણ છે આવા કપડાથી સંસ્કૃતિ પણ મળવાય છે અને આધુનિકતા પણ દેખાય છે.
હા તો મારા માટે વિદ્યાર તેઓ સ્કૂલ અને તો પછી યુનિફોર્મ અ સમાનતાનો સંદેશ આપે છે. યુનિફોર્મ શ્રીમંત અને ગરીબનો ભેદ ઓછો થાય છે અને
પણ વધે છે એટલે કપડાં ફક્ત સુંદર દેખાવા માટે જ નથી પણ અ સામાજિક મૂલ્ય પણ શીખાવે છે કેમ કી મારા મતે તો અને આધુનિક બંને પ્રકારનાં કપડાંનું જીવનમાં સન્માન મહત્ત્વનું જ છે. પરંપરાગત કપડાં આંખની સંસ્કૃતિ અને વસ્તુ- વરસાનું- રક્ષણ કરે છે જ્યારે આધુનિક કપડાં સુવિધા આરામ અને સમય સાથે જ- ચલાવવાની પ્રેરણા આપે છે અ બંનામાંથી એક જ- પસંદ કરવાનો બદલ યોગ્ય સમય યોગ્ય કપડાંનો યોગ ઉપયોગ કરવું જોઈએ સમજદારીથી આંચકોહ જ
હા અને માતા પિતા એ પણ બાળકોને પારંપરિક કપડાઓનું સમજાવવું જોઈએ તિહાર રાષ્ટ્રીય દિવસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો ટ્રેડિશનલ કપડા જ પહેરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ કારણે ક્રોપ ટોપ જીન્સ- વગેરે ના પહેરવાવું જોઈએ. આથી બાળકો માં સંસ્કૃતિ પ્રત આદર આવ વધશે ને- તો હું તો એવું કહીશ કે શકાય. કે ટ્રેડિશનલ કપડાં આપની સંસ્કૃતિની ઓળખ છે. અને જયારે મોર્ડર્ન કપડા આધુનિક જીવનની અને જરૂરિયાત પૂરી કરે છે કારણ બંનેના યોગ્ય સમય યોગ્ય પ્રસંગ અને યોગ્ય ઉપાય છે ને તો આપણે ફેશન કરતા આરામ સભ્યતા, આત્મવિશ્વાસ અને સંસ્કૃતિને વધારે મહત્ત્વ આપું આપવું છે. જોઈએ. જે વ્યક્તિ પ્રસંગો અનુસાર યોગ્ય કપડાં પસંદ કરે છે ને તો તે હંમેશા
હંમેશા આકર્ષણ અને આત્મવિશ્વાસ લાગે છે. હા, તો પછી હું અંતમાં એમ જ કઈશું. આપની ઓળખાનું દુરપણ આપનું ફેશનની સાથે સંસ્કૃતિ પણ જળાવી જોઈએ જેમ કે મૂલ્યનો સૂચવીને આધુનિક વિચાર અને પછી તે આપણું જીવન વધારે સુંદર, સંતુલિત અને પ્રગતિશીલ બનાવશે.
હા, ચાલો ફરી મલજો બીજા ટોપિક બે વાત કરશો આપણને.